તમે કેમ છો?
મજામાં તમે કેમ છો મિત્ર. તમે કેમ છો.
હા મિત્રો હું પણ મજામાં છું. તમારું વેકેશન કેવું ચાલી રહ્યું છે?
સારું ચાલુ રહ્યું છે.
તો મિત્રો તમારી પાસે, હા તો મિત્રો તમારું, હા મારું પણ, મિત્રો એ સારું ચાલી રહ્યું છે. તો તમારા પાસે મિત્ર ટાઈમ હશે તો આપણે ચર્ચા કરવાના છે તો કરીએ કે?
હા મિત્ર, કેમ નહીં.
હા તો મિત્રો તમને જણાવો છો કે આપણે શિક્ષણ નું મહત્ત્વ અંગે ચર્ચા કરવા જઈ રહ્યા છે તો જન હું તમને જણાવું છું કે શિક્ષણનું મહત્વ આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે કે એટલે શિક્ષણ વગર આપ પણું જીવન પર અધરું છે. એટલે કે વ્યક્તિને સમાજ કે દેશના વિકાસ માટે નો મોટો પાયો જે છે તે શિક્ષણ છે. કે એટલે જ શિક્ષણ વગર જીવન અધૂરું છે. આપણે જોવા જેઈ તે વ્ય તિગત વિકાસ માટે આપ આપણે શિક્ષણ જરૂર-જરૂરી છે. એટલે કે જ્ઞાન અને સમજ જેમાં આપણે શિક્ષણ લેવાથી આપણે જ્ઞાન અને સમજ આવે છે. અને આપણે-આપણે પોતા પર આત્મનિર્ભર બનીએ છે એટલે કે ભણતર થી સારી નોકરી ધંધો મળે છે. એટલે આપણે ભણવું જરૂરી છે અને જોવા જઈએ તો વિચાર શક્તિ આપણી વિચાર શક્તિમાં પણ વધારો થાય છે, જો આપણે શિક્ષણ લઈએ છીએ તો. અને આપણે જોવા જઈએ તો સામાજિક પણ વિકાસ થાય છે. એટલે કે, આપણામાં અંધશ્રદ્ધા દૂર થઈ જાય છે. વહેમ, કુરિવાજ, જ્ઞાતિવાદ જેવી બદીઓ શિક્ષણથી જ ઓછી થાય છે. એટલે કે, આપણા સમાજ વિકાસથી સમાનતા પણ આવેલ છે. તો ભણેલો સમાજ સ્ત્રી- પુરુષ, ગરીબ-અમીર વચ્ચે ભેદ નથી રાખતો. એટલે જ શિક્ષણ જરૂર છે. અને જાગૃત નાગરિક તરીકે મતદાન, કાયદાઓ, અધિકારો, ફરજોની સમજ શિક્ષણથી જ આપણને આવે છે. એટલે આપણો દેશ કાયદાથી ચાલતો દેશ છે. જો આપણને શિક્ષિત હોઈયે તો કાયદાનું પણ આપણે ફરજ હોય. શિ કે આપણે તેને સમજી જ શકીએ. અને બીજું જોવા જઈએ તો આર્થિક વિકાસ પણ થાય છે. શિક્ષણ લેવાથી આપણે ગરીબી હટે છે. ભનેલી એક પેઢી આખા કુ શરીરમાંથી બહાર કાઢે છે, એટલે આર્થિક વિકાસ થાય છે. નવીનતા એટલે કે વિજ્ઞાન ટેકનોલોજીના ધંધામાં પણ નવા વિચારો આવે છે. દેશની પ્રગતિ માટે પણ આપણા શિક્ષણ જરૂર છે. જાપાન અમેરિકા જેવા દેશો ફક્ત કુદરતી સંપત્તિ નહીં, પણ ભણેલા લોકોથી આગળ વધે છે. એટલેજ આપણા દેશમાં પણ હમ્મ શિક્ષણથી આ આપણો દેશ આગળ આવી શકે છે. એટલે જ આ શિક્ષણ ખૂબ જ જરૂરી છે. જો આપણે શિક્ષણને લ-લઈએ તો આપણા મા ટે તે સારું ના કહેવાય. સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ છે, એટલે કે સ થી ચૌદ વર્ષના બાળકને મફત શિક્ષણ આપવું ફરજિયાત છે. એટલે કે, બાળકને શિક્ષણનું મહત્વ સમજાય. જો બાળક ભણે ન તો એને સમજશક્તિ ના આવે, તેથી આપણે ભણવું જરૂરી છે. જો આપણા આપણે બાળકના બાળકના ભવિષ્ય માટે ચિંતા ના કરીએ તો આ આપણા માટે ખૂબ જ સારું ન કહેવાય. એટલે આપણે બાળકને ભણાવવું ખુબ જ જરૂરી છે. આપણા, જોવા જઈએ તો આપણો વિસ્તાર આદિવાસી વિસ્તાર છે. આપણા વિસ્ત તારમાં ઘણા બધા લોકો ભણતા હોય છે, અને અમુક લોકો ભણતા ન હોય છે. તો લેક તે લોકોને આપણે જાગૃત કરે છે, કરવું જોઈએ. અને આપના જે અંતરિયાળ જેવા વિસ્તારમાં શિક્ષણની અવ સુવિધા પણ હોય છે. જેથી આપણે શહેરમાં પણ જવું પડે છે. આપણે આપણા જ ગામમાં શાળા હમ્મ કેવી રીતે આવે એ જે પ્રકારે આપણે સરકારશ્રી દ્વારા ભલામણો કરવા જોઈએ. જેથી આપણે આપ ની ગામમાં શાળા મ મળી રહે. અને સરકારશ્રી ના ખુબજ સારા પણ, પગલા રહ્યા છે અને શિક્ષણ સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ છે. જેમ કે કોલરશીપ યોજના, કોલરશીપ યોજના દ્વારા આપના બાળકો ભણવામાં મદદરૂપ થાય છે, જે કોરલરશીપ હોય છે. તેથી સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલી યોજનાનો પણ લાભ લેવા જોઈએ અને આપણા આજુબાજુના બાળકોને પણ આ કોલરશીપ યોજનાનો લાભ આપવો ખુબજ જરૂરી છે. જો આપણે આ પ્રકારનું ન કરએ તો આપણે પણ શિક્ષણ થી વંચિત રહી જઈએ છે. તો આ વાતને આગળ લઈ જતા તમે શું કહેવા માંગો છો?
હ, મિત્ર તમે કીધું એ સાચું છે, કારણકે શિક્ષણ જીવનનું સૌથી મોટું શસ્ત્ર છે. વિકાસ નો આધાર છે. મ-માણસને જ્ઞાન, સમજ, સારા ખરાબનો ભેદ શીખાવો તું એક વ્યક્તિગત સફળ, માણસને એક સફળ વ્ય કતિ બનાવે છે, એ શિક્ષણ છે. શિક્ષણ આપડા જીવનમાં ખૂબ જ મહત્વનું છે. એ આપણા જ્ઞાનમાં વધારો કરે છે. જેમકે, આપણે શિક્ષણથી વ્યક્તિ નવી માહિતીઓ મેળવે છે, નવું કૌશલ્ય શીખે છે, એ બધું શિક્ષણ થી એનામાં આવે છે. એનામાં સારા સંસ્કાર આવે છે. શિક્ષણ જો માણસ ભણેલો હોય તો, એના, એનામાં સારી રીતિ, રિવાજ, નૈતિકતા એની જવાબદારી ખબર હોય છે. એને બધી રીતે ખબર હોય છે. પછી શિક્ષણ કે, આપડી અંદર આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આપણે જે માણસ શિક્ષિત હોય છે, એને સારા ખરાબની સમજ હોય છે અને એને, અંદરથી એક આત્મવિશ્વાસ હોય છે, કોઈ પણ કામ કરવા પ્રત્યે પછી, આપણે શિક્ષણ, રોજગારી! હાલના સમયમાં જોઈ રહ્યા, છે કે, ખૂબજ સ્પર્ધાઓ વધી રહી છે બધી પરીક્ષાઓમાં, તો શિક્ષણ એ ખૂબજ જરૂરી છે, જેનાથી આપણે રોજગારી મેળવી શકીએ છે. સારી નોકરી અને સફળ કારકિર્દી મેળવા માટે શિક્ષણ ખૂબજ મહત્વનું છે. સામાજિક અને દેશનો વિકાસ એ પણ શિક્ષણથી જ થાય છે. જો લોકો સમજદાર અને ભણેલા હશે, તો આપણા દેશને પણ આગળ લઈ જઈ શકે છે. શિક્ષણ માનવ જીવનનો આધાર સ્તંભ છે. શિક્ષણ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે. તે મા માત્ર વાંચન લખન કાળ નથી શીખવતું, પરંતુ જીવનના વિચારો, વર્તન અને વ્યક્તિને પણ ઘડે છે. શિક્ષણ દ્વારા માણ સ જ્ઞાન પ્રાપ્તિ કરે છે અને જીવનમાં યોગ્ય નિર્ણયો લેવા ક્ષમતા વિકસે છે. શિક્ષિત વ્યક્તિ સમાજમાં સન્માન મેળવે છે અને પોતાના અધિકારો તથા ફરજો વિશે જાગૃત બને છે. શિક્ષણ વ્યક્તિને આધાર સ્તંભ બનાવે છે અને સારી નોકરી તથા ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન આપે છે. સમાજ અને દેશના વિકાસમાં પણ, શિક્ષણનો મહત્વનો ફાળો છે. શિક્ષણ શિક્ષિત નાગરિકો દેશની આર્થિક, સામાજિક, વૈજ્ઞાનિક પ્રગતિમાં યોગદાન આપે છે. છે. શિક્ષણ અંધશ્રદ્ધા, અજ્ઞાત, સમાજ કૂટી રિવાજોને દૂર કરવામાં મદદરૂપ બને છે. આધુનિક યુગમાં શિક્ષણનું મહત્વ વધી રહ, રહ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધવા માટે શિક્ષણ અનિવાર્ય છે. શિક્ષણથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને નૈતિકતાનાં મૂલ્યો વિકસે છે. તમે શું કેવા માંગુ છ છો, મેં કીધું એના વિશે?
હા, મિત્ર તમે કીધા એ ખુબજ સારું છે કે, શિક્ષણ જીવનમાં ખુબજ ઉપયોગી છે. આ વાત ખૂબજ સાચી છે અને થવું પણ જોઈએ, શિક્ષણ વગર આ દુનિયામાં જીવવું પણ મુશ્કેલ છે. તો હુ તમને શિક્ષણ વિશે ઘણા બધા ફાયદા પણ કવ છું. તમે પણ કીધાજ છે કે, આપણને રોજગારીની આવક મળે છે. એટલે આપણે સારું શિક્ષણ લઈએ તો, આપણી કારકિર્દી બને, આપને નોકરી મળે જેમ કે, પી એસ આઈ, કોન્સ્ટેબલ અને શિક્ષક, ડોક્ટર આપણે બણી શકીએ. જો આપણે સારું શિક્ષણ લઈએ તો, તેથી આપણને નોકરી મળે, જેથી આપણને આવક મળે, અને આપણું જીવન ધોરણ પણ ઊંચું આવે. જો આપણે શિક્ષણ લઈએ તો નિર્ણય શક્તિ અને આત્મવિશ્વાસ પણ આપણામાં રહે એટલે સાચું ખોટું પારખવાની પણ સમજ આપણને આવે. પોતાના હક માટે લડવાની પણ આપણને સમજણ આવે. તેથી આપણે શિક્ષણ લેવું જોઈએ. આરોગ્ય અને સ્વચ્છતા વિશે પણ આપને ખલા એટલે કે, ભનેલી વ્યતિ તે બીમારી રસીકરણ પોષણ વિશે જાગૃત પણ કરી શકીએ છે એટલે કે આપણા વિસ્તારમાં ઘણા બધા બાળકો કુપોષિત હોય છે, તે લોકોને કુપોષિત માંથી કેવી રીતે બહાર કાઢવા, એ અંગે પણ આપણે વિચારણા કરવી જોઈએ, અને આપણે આપણા સમયમાં ચાલતાં બાળમૃત્યુદર, જન્મદર, બાળલગ્ન અંગે આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને, એ અંગે કેવી રીતે દૂર કરી શકાય, એ મુખ્ય પાયો છે, જે શિક્ષણ એટલે શિક્ષણ લેવા જરૂરી છે. અને, આપને ઘણી બધી ફાયદા પણ થાય છે. અને સ્ત્રી પુરુષને સમાનતા કાયદાનું પણ ભાન વધે છે, જો આપણે શિક્ષણ લઈએ છીએ. અને જો શિક્ષણથી તો નવી નવી ટેકનોલોજી પણ આવે છે. એટલે કે, નવાં નવાં આવડત આપણને આવે છે, જો આપણે શિક્ષણ લઈએ તો. આજના યુગ ટેકનોલોજી યુગ છે. ટેકનોલોજી યુગમાં નવી નવી ટેકનોલોજી આવશે, તે અંગેનું જ્ઞાન લેવા માટે આપણે શિક્ષણ લેવું જોઈએ. જેથી, આપણે બધા આપણે જવા જોઈએ તો એક ચંપલ કે નોટબુક બનાવતી કંપની કે મશીનરી, તે ચલાવવા માટેષઆપણામાં દિમાગમાં મગજ આપણામાં શિક્ષણ હોવા જોઈએ. જેથી આપણે, કોઈપન ટેકનોલોજીને સારી રીતે ચલાવી શકીએ છે, અને આપણે શિક્ષણ લઈએ તો સારા નાગરિક પણ બની શકીએ. એટલે કે બંધારણ અધિકારો, ફરજને આપણે મોટા પાયે એ સમજન આવે. જો આપણે શિક્ષણ લઈએ તો, આપણા કાળમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે આપણે અવાજ ઉઠાવીએ અને મતદાનનું પણ મહત્વ ઉજાગર કરીએ. તેથી, આપણે આ નિર્ણયો તો ભનતરમાં ખૂબ જ ઉપયોગી અને, પેઢી દર પેઢી તો કાયદો કાયદો આવેલો છે, તેથી, ભણેલી વ્યક્તિ માતા પોતાના બાળક કોને જરૂરી રીતે ભણાવવું તો જોઈએ. અને શિક્ષણ એ ખર્ચ નથી પણ, રોકાણ કરેલું છે, જેનું વ્યાજ આખી જિંદગી આપને મળે છે. એટલે આપણે હંમેશા શિ શિક્ષણ લેવું ખૂબ જ જરૂર છે. આજના સમયમાં શિક્ષણમાં હરીફાઈ મોટા પાયે જોવા મળે છે. જેમ કે, કોઈ પણ કોમ્પિટેટિવ એક્ઝામમાં ભણેલા વ્યક્તિઓમાં રેસ જોવા મળે છે. એટલે આપણે શિ શિક્ષણ તરફ પણ આગળ વધી રહ્યા સે. એમ લાગી રહ્યું સે. આપણે જોવા જઈએ તો, શિક્ષણ પાછળ સરકાર ખૂબ જ મોટા પાયે ખર્ચ કરતો હોય છે. એટલે કે, સરકાર નું મહત્વ એ હોય છે કે શિક્ષણ પાછળ ખર્ચ કરવાથી આપણી આર્થિક આવકમાં વધારો થશે, દેશનો વિકાસ થશે, ટેકનોલોજી આગળ પ્રગતિ કરશે, તેથી તેમનું એજ મોટું રહેલું છે. એ પ્રમાણે આપણે જોવા જઈએ તો આપણા આ દેશ દેશમાં પણ શિક્ષણનું મહત્વ તો મોટા પ્રમાણમાં જોવા મળ્યું જ છે. અને વિદેશમાં પણ, આપણા ઘણા બધા વ્યક્તિઓ જઈ રહ્યા છે, જે શિક્ષણના આધારે જઈ રહ્યા છે.
હા! મિત્ર તમે બરાબર કીધું. જે આપણા સમાજ